હાલો
હા
હા કેમ છે? શું કરે છે?
નય કામ કરુ. અહિયાં કામ બહુ છે.
મરા બતા યાર ન સારીની વા આજે મારી સાથે બહુ ખોટું થયું છે એટલે
હા અવાજ નહી આવે તારો
હેલો અવાજ નહી આ રહા
હા તું બોલલી
તું કઈ કેવાની હતી ને તું બોલ
હા મેં કહેવાની હતી આજે મેં વલસાડ આવી હતી તો
ટટીએ કેવી રીતે સ્વાગત કર્યું
તીર્ટી સાથે કેવ વાત કર્યું બહ સારું વાત કર્યું
હમ્મ
તને તો ખબર છે ને મે બોલવામાં કેટલાય સ્માર્ટ છું.
હા ખબર
હા બસ એવી જ રીતે વાત કરી મેં.
હા ઓકે પણ ટીટી કેવી રીતે સ્વાગત કર્યું
ટીટી બહુ ખરાબ આવાજ મ
નહી માન માનના હૈ.
હેલો
હાંબો ને આવા હંભળ કરો તારોજ
હા તો તું બોલની
તું કઈ કેવાની હતી ખબર તો કીધું છ જાય કલ્યાણ બાદ ક્યાં તો કરું કલ્યાણ બાદ જા
કલ્યાણ બાગ ક્યાં છે?
હા પાસે જ છે.
એ મારે અઠસો રપિયા થઈ ગયા ત ક્યા મગ જોવાની કઈની. મીજયા જસવાના મે. ભરપાઈ કરીને, વસૂલ વસૂલ કરવાના છે. આઠસો રૂપીસ. શૂન્ય આ. હા, અમે પણ કશુ ને. હાજી બાકી છે, કેહેવાનું કઈ? બરાબર ને, પૂજા બરાબર.
હુગે છે, ટીટી ને.
તો ને. એક કઈ દીખાય યાર, એટલે
ઝાડો હતો કે? પાતળો હતો? ટેટી.
જાડુ હતું, બંને જાડો હતો ને. બંને જાડ એક સમજ અને એક બેવક ખૂફ.
બેવકૂફ. પેલે કે, જેનું નાક થોડું વધારે નીકળેલો જોય, હું.
એક બેવફૂફ હતા, મારી વાત હમણની એક સમજદાર હતા, અને એક બેવકૂફ.
ઓકે.
બરાબરને. એકને વાત કરતું, આવડતું હતું, અને એકને વાત કરતું નહીં, આવડતું હતું.
હ, ખબર પડે તેને, દિલ્ની આવડે. તો. હમ.
હા, તો
હમણાં જ એ લોકોને રહેવા જોઈએ ને, હમણાં તો નહી મળે. હમણાં તો નહી ભલે, ચોવીસ ઘંટા રહેવું જોઈએ.
એ લોકોનેની મળે.
જાગૃત ચોવીસ ઘંટા રહેવું જોઈએ, મારું પેજ જ્યારે ટિકિટ લઈએ, તો જ્યારે નહી આવે, જ્યારે નથી લઈએ તો, જ્યારે આવે, એમાં. કઈ ડર લાગે મને.
પાણી જતા છે, પાણી જ હ. મને ખબર, અહીં બહુ કંટાળા વગેરે. હા, તો બધા વાત કરતા તો આવશે જ ને, અત્યારે કામ આવેલો, અમે જો આજે મોડ ની હતું, પણ આવી ગયો.
સારું, સારું કરતા.
આ કમ્પ્લીટ કરવાનું તો, એટલે વાત કરે, રોનિત તો મેં. અત્યારે કામ જ કરતે.
હા, હા, બરાબર છે. મ
હમ. પછી એ કમ્પ્લીટ થઇ જશે ને, પછી મા મારો ભાઈ છે. તે બી ક્યાં કરે, મને બી શીખાડી દે છે.
સારું, મેં પણ બે-ત્રણ જણાને શીખાડ્યું.
જો કોર્ડિનેટર જો કોર્ડિનેટરથી કરીને કરશે ને, તો હારું પડશે. કો ઓર્ડિનેટર હોય ને, એનાથી કરતા કરે, સારો.
ઓહ અચ્છા.
મને ભુખ લાગી છે પણ ખાવા માટે યાર મને ભૂખ પણ લાગી.
જો તા એક કિંગ વલસાડ સ્ટેશનની પાસે. વલસાડ સ્ટેશન પાસે છે કિંગ વડાપાવ.
કિંગ વડાપાવ છે.
હા સ્ટેશનથી બાર નીકળ હા પાચ કેટલા પાંચ મિનિટ ત્રણ મિનિટની દૂરી પર હશે.
ચાલ નીકળ વડી. હજી હમણાં નથી નીકળવાની થોડ દૂર પછી
તમારી મરજી તમે તો છ વાગે સુધી રેવાના નહી સાત સાત વાગે સુધી ને?
હા.
હારું છે તો રહેજો સાત વાગે સુધી.
તને આવ જ જોઈએ હતું અમારી જોડે.
આવી તો જાતે પણ કેવી રીતે શું કે છે ઘરે.
આવું તો નિદ થકતું આજે લોક
મારી વાત સાંભળ તિથલ પાસે જ છે ને જઓ તમે બંને.
કઈ?
હાર. હેલો અવાજ આવે છે મારું?
હા, હા અવાજ આવે.
જઈ આવ તમે બંને.
નહીં યાર આ મૂડ નહી મલે બધું મૂડ પાણીમાં ગયું. કઈ જવાનું બરાબર ને. કરી લીધું ને આઠસો બસ. બહું થઈ ગઈતી થાલ આઠસો સબ સાબાને કોલ કર્યું અને એને કીધું કરી નાખ આઠ અરે અમારી પાસે નઈ મહિલું ને આઠસો
પણ આઠસો કેવી રીતે ત્રણસો કેટલા ત્રણસો ત્રીસ લઈ એક લોકો ના.
હા તો બટ આઠસો કાઈ નહી લૂટી લીધો સાલો. નગમા ને નથી લીધો રે.
એ નંગવાનું બસ
હમ.
તો ત્રણસો ત્રીસ ત્રણસો ત્રીસ નવસો નેવું થાય. ત્રણ લોકોનું પણ આઠસો લીધું એટલે કે હા તો બસ તો છોડી મુકયો.
સો બારસો વીસ કેતો હતો બારસો વીસ.
એક હજાર વીસ અગિયારસો વીસ થાય.
મેં મેં એને કીધું તો એનું એક્ઝામ છે અમને રોકેલો કઈ ન અમને કીધું કે હા પહેલી જવા દીધું ને તો તમને જવાનું દેવાનું તો ભરવું જ પડશે મમ્મીને કોલ લાવવા પપ્પાને કોલ લાવવા ભરવું તો પડશે જ એલે હા હા કાંઈ નહીં ભરી દઈશ. પલે તો ઝઘડા થઈ ગયામ એમ તો નહી આ એમ તો નહીં આપી ધસ પેલા તો ઝગડા કરી તો ઘડો કરી એમ તો નહી આપ દસ લેક્ચર નઈ, દસ લેક્ચર આપવાનું પછી જ આપવાનું
અરે એ લોકોને કઈ નહી હોય તો એ લોકો બસ જે લોકો એ લોકોને પૈસા લેવાનો મતલબ હોય
એ લોકો પોતાનું પોકેટ ભરે છે. બીજું કઈ ન મળે. સ્ટુડન્ટ ને નહી લેવા જોઈએ ને ખબર છે એક્ઝામ ચાલે છે શું લેવાની જરૂર પડે.
હા તો અઢાર કમ્પ્લીટ ના કે અઢાર કમ્પ્લીટ એની ગલતી
મને ની ખબર યાર
હા તો પછી
આજે મેં મુંબઈ ગયેલી ખબર નહી કાઈ શું પ્રોબલેમ હતું મારું. એક તો આજે આવવાનું મન પણ નહી હતું તો પણ આવી મે આજે. હું પણ મારું પૂરું ની થીયું.
મારું એ મૂડ નથી અત્યારે કામ કરવાનું. પણ હું કરી શકો ત્યારે
કરી લે.
ના ના. ક્યારથી આરામ જ કર્યા કરૂ તમે તારે લીધે મને લાયગુ તમે લોકોને તમને જ હશે એટલે ઓનલાઈન જ છું ક્યારથી
હ હ. હમણાં જો કેટલા બધા આવતા છે ટીટીની માલે. હમણા કા હમણાં રેવું જોઈએને ચોવીસ કલાક એ લોકોને જાગૃત રેવા જોઈએ ને
આ તારા જેેવા તે હૂમ હૂમે તાકી તકો ત્યારે
મલેને મને તો બતાવ એ લોકોને
ઓય વાત હાભળ વાત હાભળ થઈ ગયું દસ મિનિટ
ચાલ તો પછી વાત કરું મેં મને વડાપાવ ખાવાનું છે.